ઓ નમસ્તે,
કેમ છો બધા મજામાં ને.
હા બડા મજામાં.
હું તમને આજે ગામડા ગામડાનુંજ જીવન વિશે થોડું કવા માંગુ છુ, હું ગામડામાં રહું છું. જો અને ત્યાંના નદી તળાવ અને તે ખુબ જ સારા લાગે છે. અને ગામ ગામડામાં ઘણા પ્રકારના વૃક્ષો પણ વાવીએ છીએ અમે ખેતી પર કરીએ છીએ અને અમે નોકરી પણ કરીએ છેીએ અને ગામડાઓ જીવન મને તો ખુબ જ સારું લાગે છે. અને તમે તો શહેરમાં રહો છો અને તેમાં તેમાનું જીવન તો ખુબ જ કઠિન રહે છે. માં ઉઠી ને હમ્મ તમારે ફ્લેટમાં ને એવું રહેેવું પડે છે, તમારે ટ્રાફિક ને એવું નળે છે અને એવું મને તો લાગે ગામડામાં કોઈ પણ પ્રકારનું ટ્રાફિક નડતું નથી, અને ગામડાઓમાં પણ ઘણા પ્રકારના હવે બિઝનેસને આવી ગયા છે, અને મોટી મોટી બિલ્ડિંગો પણ આવી ગઈ છે. અને તે તે ખૂબ જ જરૂરી છે કે આપણે ગામનું જીવન શહેરનું જીવન એ ખુબ જ ઉપર નીચે છે, અને તે ખૂબ ખૂબ જ જરૂરી છે.
હા તમે કેીધ રીતે એમાં શહેર અને તો અને તમે ગામમાં રહો. તમે કીધું તેમ શહેર અને ગામમાં બવ ફરક છે હા શહેરમાં એવું ચાલે છે, કે હાલે અમણે શહેરમાં વધારે પટ્ટો જો આવી ગયા છે, બધા બિલ્ડિંગોને બની ગયા છે અને શહેરોમાં વધુ શહેરમાં એ બધું ચાલતું રહે છે તેવું ગામમાં નથી ચાલતું તે માટે આપણે શહેરોમાંથી હોને ગા ગામામાં જવા પડે. ફરી તમારે કીધું તેમ ગામોમાં સારું હોય છે તેમ. શહેરોમાં એટલું બધું સારું ના રહેતું અને ઉઠે તેથી તમે ગીર ઉઠે ઉઠે તેથી જવાનું જોબ પર હોય છે જોબપર શહેરમાં એટલું બધું જોવા મળતું નથ થી ઉઠે એટલે ચોપમાં અને ચોપટી ઘરે એ શહેરમાં એ ચા અને શહેરમાં બીજું કઈ નથી જોવા મળ્યું.
હા, તમારી વાત સાચી છે અમારે ત્યાં પણ એવું છે અમે તો ખેતી થી જાય અને પછી અમારા ગામમાં તો ઘણા બધા લોકો હોય છે જે અમુક ટાઈમ ફ્રી હોય છે અમે કરી કેટ રમીએ, અમે ફરવા જઈએ ચોમાસ ના સીઝન છે એટલે અમારે તો પ્લેનસ છે કે અમે અમારા બાજુના વિસ્તારમાં અ એક ગામ છે ધરમપુર વિલસન એ સ્ટેશન અને મોઢી કોરવડ એ ઘણા પ્રકારના હિલ સ્ટેશન છે. એટલે ગામડા માંથી નજીક જ લાગે છે એટલે અમે તરત પહોંચી જાય પણ અ તમારા બાજુ તો બહુ આગે થી આવું પડે એટલે તમને તો ખર્ચો પણ ખુબ જ થતો હશે અમારે તો અમુક જ કિલોમીટર લાગે અને જેના લીધે ખુબ જરૂરી છે કે આપણને એવું જ કરવું જોઈ એ કે આપણે આપણે વૃક્ષ આપણને અમારે ત્યાં તો ખેતી નું પ્રમાણ પણ ખુબ જ સારો થાય છે. એટલે અમને નોકરી પણ સાથે કરીએ અને ખેતી પણ કરી અમે ડેરી ઉદ્યોગ પણ કરીએ એટલે ગામડા ના જીવન તો એવું હોય છે તણે પ્રકાર નુ હોય છે તો અને જેના લીધે એક ફાયદો
હા તમે કીધું તેમ ફરવા માટે ગામમાં જ સારું હોય છે અને શહેરના લોકો ગામ માં જ ફરવા જાય છે તે માટે શહેરમાં હોય તેમાં આપડે ગામમાં જરૂર છે. પણ આપણેે ગ્રામમાં એવું છે કે તા નોકરી જલ્દી મળતી નથી અને શહેરોમાં જલ્દી નોકરી મળી જાય છે. અને નોકરી મળે તે સારી સારી મળવી છે તે માટે ગામમાં અમે આવતા નથી તે માટે અમે ફરવાનું ગામમાં હોય છે તે માટે અમારું ગામ અને શહેર બઉ ફરક હોય છે કે શહેરમાં અમે બેસવાનું અને બઉ સાંજે બેસવાનું અને મજા માંડીએે છીએ અને વધારે એ મજા માણવા માટે અમારી સોસાયટી છે. તેમાં અમે મજા માણી છે અને તે માટે અમે સારું અને અ સોસાયટીઓમાં અમારું શહેરો સારા છે એટલે અમારે ત્યાં કોઈ વાંધો આવતો નથી. તે માટે તમારે શું કેવું છે?
હા અમારે ત્યાં પણ કોઈ પણ તહેવાર થાય ગામ જણા મનાય ને બધા તહેવારો મનાવે આવે છે અને ત્યાં તમને ખુબ જ આંદ પ્રકૃતિના બી બીચમાં એટલે ઝાળ જળવાને ખુબજ હોય છે, ગામનો માહોલ ખુબ જ હોય છે નદી, તળાવ હોય છે અને બાજુમાં ખૂબ મોટી એવી નદીઓ પણ હોય છે અને જેના લીધે અમારે અ હુ ચોમાસામાં અવે કે ખુબ જ જોવાની મજા આવે છે અને વ્યુ પણ સારા હોય છે. ગામડાના શહેરમાં તો એવું હોય છે કે તમે કીધું તેમ કે શહેરનું જીવન ખુબ જ કઠિન હોય છે કે ત્યાં ત્યાં આસાની થી બધું મળી જાય છે નોકરીઓ બી મળી છે ધંધા પણ સા સારા મળી જાય છે પણ ગામડાઓ જીવન જિંદગી ખાલી પૈસા પર ટકેલી નથી એટલે એટલે આપણે ગામડાઓના જીવન અને ઘણા જીવન પણ ટકાવું જોઈએ અને જેના લીધે ખુબ સારું થાય છે અને શહેરનું જીવન કેવા વ હશે તે તમે જાણે
હા એટ અમે જાણી અ શહેરમાં કેવું ચાલે શહેર માં એવું ચાલે કે અહીયાં ઢંડો કર જોબ પર જવા સિવાય અહીિ કઈ નથી ચાલતું અને ગામમાં એવું ચાલે છે કે ત્યાં ખેતી કરે પણ ત્યાં બધું ચાલી રહ્યું છે. પણ શહેરોમાં એવું ચાલતું નથી તે માટે અમે જપ જોબ કરવો જ પડે ને અને જોબ કરે તો જ અહીયાંયા બધું મળે છે અને જોબ ના કરે તો કઈ ના મળે તેવું ગામમાં નથી થતું એટલે તે માટે ગામમાં સારું કહેવામાં આવે છે. પણ શહેરમાં બી એવું ચાલે છે કે જ્યાં જોબ કરે તેમા સારું હોય છે અને જોબ ના કરે તો ના સારું હોય પણ જોબ કરવું જરૂરી છે અને તમે ક દ ગામમાં ફરવાનું સારું છે પણ હાલે એવું ચાલે છે કે શહેરો માંથી બધા ગામમાં જાય છે ફરવા માટે અને ગામમાં વ્યુ સારું હોય એ માટે શહેરના લોકો બધા ગામમાં ફરવા જાય છે અને ત્યા ફરવાનું લાયક થોડું બધું જોય છે અને એ માટે ગામમાં સારું કહેવામાં આવે છે પણ શહેરના લોકો ભી એ જ જોવા માંગે છે કે ગામના કેવું ચાલે છે અને શહેરનું કેવું ચાલે તે માટે લોકો ફરવા જાય છે ગામમાં તમારે શું
હ મને પણ શેર ન જીવન આવ મ તો સાેમ કે તેમાં બધી સુવિધાઓ હોય છે સુવિધા લેસ હોય છે અને ગમે તે વસ્તુઓ તારા મળી જાય છે અને જેના લીધે અમને ખુબ જ અમે શહેરમાં શોપિંગ કરવા માટે ઘણા પ્રકારે જાય છે એટલે અમે ગામડામાં ર છે એટલે અમારે શહેર જોવાનું અમને ખુબ જ ગમે છે અને ત્યાં ખાવાના જાત જાતના સ્ટોલો હોય છે જાત જાતનું મળતું હોય છે ત્યાં ત્યાંના રેસ્ટોરન્ટમાં ખુબ જ સારું લાગે છે અને તે તેવા પ્રકારનું ખાવાનું અમને ખુબ જ ગમે છે અમારા ગામમાં તો ઓછી ઓછી વાનગીઓ હોય છે અને જેના લીધે અમને ફાયદો પણ ખુબ જ ઓછો થાય છે અને એટલે શહેર નું જીવન પણ તેમ તો સારું લાગે એટલે બે મેન રાખવું જોઈએ અમે અડધા શહેર માં રે અધડા સમયે ગામમાં રે એવું કરવું જોઈએ અને જેના લીધે ખુબ સારું છે
હા તમે ક રીતે ગામમાં તેને આ બધો પાકો એને ઉઠાય છે પણ શહેર માં ઠઠા નથી
અને જે થાય છે નથી અને એટ માટે શહેરના લોકો ગામ જાય છે અને ગામના લોકો શહેરમાં છે અને તે માટે શહેરના લોકો શહેરના લોકો જાય છે અને ત્યાં આનંદ મળે છે અને ગામના લોકો શહેરમાં આવીને આનંદ મેળવે છે અને તમે કીધું તેમ હ ખાવાનું અને જોવા અને તે માટે ગામમાં જાય છે શહેરના લોકો શહેરનું એવું છે કે ટ્રેન બું ચલાવે છે બિઝનેસ ને એવું અને ગામના લોકો તો બડું ચલાવે છે કેરી માં એટ માટે શહેરના લોકો ન અલગ જ હોય છે. અને શહેરના શહેરમાં ફરવું એ બહ મજા માટે છે પણ ગામમાં ફરવાનું એક મજા જ છે તમારે શું કેવું?
હ અમારે પણ એવું જ માને છે ગામડું એ ખુબ જ ખુબ જ સારું છે પણ શહેરમાં ઘણી બધી સુવિધા હોય છે એટલે સુવિધા કામ કરતા એક હજાર ગણી સુવિધા સારી હોય છે તેના હા રેસ્ટોરન્ટથી વાળીને ત્યાંનો કોઈ પણ ક્લબ થી માંડીને કોઈ પણ વસ્તુ આસાની થી મળી જ છે ગામડાઓ કેટલા કિલોમીટરથી દૂર જવું પડે છે અને ત્યાં પ્રઇસ ન પ્રમાણ ખુબ જ વધી. જાય છે એટલે શહેરમાં રહેવું એટલું પણ આસાન નથી જે એ જે તમે એટલે ગામડામાં રેવું એટલું પણ આશા નથી એટલે ગામડામાં લાઈટ પણ જાય છે. હ હમણાં વરસાદ ન પ્રમાણ હોવાના કારણે લાઈટ ના પ્રમાણ ખુબ જ વધારે થાય છે એટલે આપણે પણ એવું જ કરવું જોઈએ કે જેના લીધે હમ લાાઈટ અને અન્ય સુવિધાઓ સારી રહે છે આપને હમ્મ એવા પ્રકાર નુ જ જીવન જીવું જે રીતે તમે બે પ્રકાર ન જીવન જીવુ જોઈએ અમુક ટાઈમ શહેરમાં રહ્યો અમુક ટાઈમ ગામડા રેવુ કરવું જોઈએ મને તો એવું લાગે.
હા ટામે કીડુ તેવુ આ ગામમાં એટલી બધી સુવિધાઓ નથી રેતી પણ શહેરમાં એટલી બધી સુવિધા રહે જેમ કે હોસ પીટલો ખાવાનું પીવાનું અને મજા માણવાનું એ શહેરમાં હોય છે અને ગામમાં એટલું બધું રે ટુ નથી હોસ્પિટલોને એના એના માટે આવે છે એ લોકો. લોકો છેર આવીને હોસ્પિટલોમાં સારવારને લઈને થઈ છે એટલે તે માટે શહેરમાં બધા આવે છે અને હોસ્પિટલો ગામમાં એટલી બધી રેતી નથી અને રહી તો દૂર દૂર રહી છે અને શહેરમાં એ તો નજીક જ રહી છે અને શહેરમાં એવું બધું વરસાદ હવા આવે તો લાઈટ નથી જતી પણ અ ગામમાં જાય છે એક કારણ છે કે શહેરમાં સારું છે એવું કહેવામા આવે છે. પણ એમ જોવા જઈ તો ગામમાં જ સારું છે. એમાં એવું છે કે શહેરમાં રેય પણ સારું અને ગામમાં રેય પણ સારું.
હા ચાલુ આપણે આગળ પણ